હલો
હેલો
હા બેન કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
જો મારી અવાજ તમને આવે છે?
હા આવે છે.
હા તો આજે આપનો કયો ટોપિક છે?
ખ રાત નો ટોપિક છે.
હા તો હું તમને ખોરાકના ટોપિક ઉપર, એ કેહેવા માંગુ છું કે, ખોરાક આપણે જીવન માટે કેટલો સારો બની ગયો છે, એ સૌથી મહત્વપૂર્ણ જરૂરિયાત છે જેમ કે, હવા પાણી વગર હ જીવી નથી શકતા, અને ખોરાક પણ એવી એવી જરૂરિયાત છે, જે વ્યક્તિને લેવું જ જોઈએ અને મને તો એવું લાગે છે કે તે રોગથી પણ બચવા માટે ખુબ જ શારીરિકમાં મદદ કરે છે, તો તમને એનું મહત્વની બાબત શું લાગે છે તો તમે મને કેશો?
ખોરાકમાં આપણે વિટામિન રોગથી બચાવાય છે ખનીજ તત્વો શરીરને મજબૂત બનાવે છે ખોરાક તે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, ખોરાક શરીરને ઉર્જા આપે છે ખોરાક જીવન માટે જરૂરી છે, સંતુલિત આહાર ખુબ જ મહત્વનું છે, ખોરાકમાં શાકભાજી સ્વાસ્થ્ય માટે જરૂરી ગણાય છે જેમ કે, દહી પાચન માટે સારું હોય છે, ઘઉંમાંથી રોટલી બને છે ચોખામાં કાર્બન ડાયોક્સાઇડ વધુ હોય છે દાળમાં પ્રોટીન જેવું ઘણી બધી પ્રક્રિયા જેવું ખોરાક ન હોય છે.
હા તમારી વાત તો ખુબ જ સરસ છે, અને હું એ પણ કેહેવા માંગુ છું કે જેવી કે આપણને શારીરિક ઉર્જા મળે છે અને સારા સ્વાસ્થ માટે, શારીરિક પોષણ મળે છે, અને આપણને ખોરાક લેવા માટે ઘરના બધા બદ અરે બહારના બદલે આપણે ઘર ના જલીએ તો ખુબ જ સરસ પડશે, કેમ કે તે નુકસાનકારક પણ થાય છે અને, પૂરતું પાણી પીવું તો એ આપણા માટે ખુબ જ જરૂરિયાત બની ગયું છે જેમ કે ખોરાકના ખોરાકના આપના જીવનને, જેમ કે શાકભાજી થઈ ગયું દૂ દૂધ પછી દાળ અનાજ જેવા ખોરાકે આપણા શરીરને પ્રોટીન આપે છે અને લાભદાયક બને છે, અને આજ કલના લોકો તો એ જંક ફ્રૂડ અને ઠંડુ પાણી ન વધુ સેવન કરી રહ્યા છે. જેના માટે જેના માટે તેમના સ્વાસ્થ માટે નુકસાનકારક છે અને તેથી આપણે હંમેશા સંતુલિત અને તાજો ખોરાક ખાવો જોઈએ તો આપણા માટે ખૂબ જ જરૂરિયાત બની ગઈ છે, કારણ કે ખોરાક આપણને, આખા ટાઈમે ઉર્જા ઊર્જા ખોરાક શારીરિક વિકાસમાં મદદ કરે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે, જેમ કે ફળ એ તો ખાવા પછી લેવું તો ખુબ જ જરૂરિયાત બની ગય છે કેમ કે આપણને, ઉપરથી ખાવા પૂરતું એ પ્રોટીન આપે છે. અને તમને ખબર જ હશે ને કે આજકાલના જીવનમાં કેટલાક, લોકો એ ફટાફટ કરીને એ સવારના નાસ્તા માટે બહારથી જ ખાઈ લે છે, તો તમે એના ઉપર શું કેહેવા માંગશો?
મે તો એમ જ કેવા માંગુ કેમ કે બહાર ના ખાવાથી રો એટલે માણસો ને તબિયત બગડી જાય છે, સૌથી સારું કેહેવાય કે ઘરનું ખાવાનું જોઈએ ઓછું ખાવું પણ યોગ્ય નથી, બરાબર ખાવું ઘરનું ભોજન વધુ સારું હોવું જોઈએ બર્ગર લોકપ્રિય ખોરાક છે, સમોસા સ્વાદિષ્ટ નાસ્તો છે પણ એવું બધું બહારની વસ્તુ ખાવાથી આપડી તબિયત બગડી જાય છે એના કારણે આપણે ઘરનું ખાઈએ, ખીચડી જેવી વસ્તુ થઈ ગઈ, ખાવા સાથે પછી આપ દહી દૂધ છાાસ એવી છેલ્લે કોઈ મીઠું ખાઈ લે તો સારી વાત કેહેવાય, નાસ્તો દિવસમાં મહત્વપૂર્ણ ભોજન છે, દિવસમાં જોઈએ તો રાત્રે હળવું ખાવાનું ખાવું જોઈએ ખોરાક ચાવીને ખાવું જોઈએ, ધીમે ધીમે બી ખાવું જોઈએ તાજું ભોજન વધુ, લાભદાયક હોય છે. ખોરાક સંસ્કૃતિનો ભાગ છે દરેક પ્રદેશની પોતાની વાનગીઓ હોય છે ભારતીય ખોરાક ખોરાક, જેવા મસાલા ખોરાક નો સ્વાદ વધારે હોય છે હળદર, જીરું, આદુ, લસણ એવું બધું એટલે ખોરાક તે આપ આપણા શરીરને ખુબ જ સારું કહેવાય છે, મધ કુદરતી મીઠશ આપે છે ગોળ ખાંડ કરતા વધુ પૌષ્ટિક હોય છે, એવી બધી વસ્તુઓ હોય છે.
હા તમારી વાત તો સાચી છે, અને હું એ પણ કેહેવા માંગુ છું કે, બાળકો માટે એ ખોરાક કેવી રીતે પોૌષ્ટિક આહાર બની ગયું છે, જેમ કે તો આપણે બાળકોને રોકવું જોઈએ કે બહારના જે પણ વસ્તુ લે છે ખાય છે, તેના ઉપર તેમના માતા પિતાને અ રોકવું એ ખુબ જ જરૂરિયાત બની ગયું છે, કારણ કે તે લોકોને તો નથી ખબર કે આપણા શરીર માટે હાનિકારક છે કે શું, છે તેમને તો તેમના માતા પિતા જ ને એ જ ખબર હશે ને કે આના ખાવાથી બાળકને કેવી રીતે અસર પડશે અને મોટા થયા તેના ફ્યુચરમાં પણ, એના એના ભાગ બનશે, જેથી હું તો હવે એ જ ઈચ્છું છું કે, આપણા જીવન માટે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ઊભી નથી થાય અને, આપણે શારીરિક રીતે પોષણ તત્વ મેળવી શકે, એવા માટે આપણને શારીરિક પૂર્ણ આહાર મેળવું એ ખૂબ જ જરૂરિયાત બની ગઈ છે, અને હું તો એ જ કહેવા માંગીશ કે તમે કયા કયા પ્રકારના ખોરાક લેવા માંગો છો? સવાર સાંજે?
મારા તો સાાય સૌથી સાયયા રું ખરા કેમ તો કેવાય નાસ્તામાં થોડું હળવું ખાવું જોઈએ, ને બપોરે લંચ સારું કરવું જોઈએ એમ તો સારું તો એમ જ કેવાય કે, દળ ભાત થઇ યુધ આહાર ખાવાથી થોડુંક શાંતિ એટલે, પૌષ્ટિક આહાર કહેવાય છે, નાસ્તો દિવસમાં મહત્વપૂર્ણ હોય દિવસમાં સવારે જો નાસ્તો કરી લેતા હોય માણસ તો સારી વાત કેહેવાય, ખોરાક શરીરને સ્વસ્થ રાખ ખોરાક અને આરોગ્ય ગાણ સંબંધ કરે છે કુદરતી ખોરાક વધુ લાભદાયક હોય છે, એવું એટલે ઘણું બધું હોય છે ખોરાક પ્રકૃતિના અમૂલ્ય ભેટ છે, આપણે હંમેશા પૌષ્ટિક અને સ્વચ્છ ખોરાક ખાવો જોઈએ.
હા તમારી વાત તો ખુબ જ સાચી છે, અને હું એજ કહું છું કે આપના જીવન માટે કોઈ પણ પ્રકારની, ગમે રીતે ભોજન કે કોઈ શારીરિક રીતે ભોજન લઈએ તો આપણા માટે જ સારું એવું કહેવાય છે, અને હું એ જ કહું છું કે જો કોઈ પણ ગરીબ માણસો હોય જો એના માટે એમ લેવા માટે, તાકત નહીં હોય સારી રીતે ભોજન, તો તેમને શાક રોટલા અને એવું લેશે તો પણ એના શરીર માટે ખૂબ જ સારી વાય અને તંદુરસ્ત ગણાય છે, જેમ કે કોઈ તો એમાં જ રોજ રોજ રોજે રોજ તો સારા સારા ભોજન નહી ખાય છે, અને એના માટે પોતાનું જીવન કેવી રીતે ચાલશે તો એને જ ખબર હશે ને, એટલા માટે હું એ જ કેશ કે પોતા માટે જેટલું બનાય તેટલું ખૂબ જ સરસ ભોજન લેવું જોઈએ, અને પોતાના સ્વાસ્થ્યને સારું રાખવા માટે તો ખોરાક એ ખૂબ જ જરૂરિયાત બની ગયું છે, અને હું એ પણ કહું છું કે ખોરાકને વધારે પૂરતું બગાડ કરવાથી આપણને જીવનમાં મુશ્કેલ બને છે, કેમ કે ખોરાક ક્યાંથી આવે બેચારા ખેડૂતો એ મહેનત કરે છે ત્યાંથી આવે છે અને એના લોકોને ખબર છે કે, તે મહેનત કરવામાં કેટલા મુશ્કેલી લાગે છે, અને તે લોકોને તો ખુબ જ ખોટું ભ મળ છે પૈસા પણ પૂરતા પ્રમાણમાં નથી મળતા અને જે લોકો જે લોકો બજારથીટ મોટા બજારમાં જઈને ખરીદી કરે છે એ લોકો આપણા ગ્રાહકો પાસેથી લાવે છે અને ઉછા પ્રમાણમાંથી પૈસા મેળ છે, અને આપણા જીવન માટે હું તો એજ કેહેવા માંગુ છું કે, આપણા શરીરને સારી રીતે તંદુરસ્ત રાખવા માટે સારી રીતે ભોજન કરવું એ ખૂબ જ જરૂરિયાત બની ગયું છે, તો તમને મને એના વિશે હજુ કઈક કવા માંગો છો મને જે ર હજુ માહિતી આપો ને?
હા. સાંભળો ખોરાક માનવ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. ખોરાક આપણને જીવા માટે જરૂરી ઉર્જા પોષણ પૂરું પાડે છે.. શરીર ના વિકાસ વૃદ્ધ જેમ કે ફળ, શાકભાજી દૂધ, દાળ અના, સુખા ચણા, ખાધા પાર્ શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેલ મસાલો વાળો ખોરાક ઓછામાં ઓછો લેવો જોઈએ. સમયસર અને યોગ્ય માત્રામાં ભોજન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ખોરાક માત્ર સંતોષ નું સમાધાન નથી, પરંતુ સારું આરોગ્ય અને સુખી જીવનનોો આધાર છે તેથી દરેક વ્યક્તિ એ પૌષ્ટિક સ્વચ્છ અને સંતુલિત આહાર લેવું જોઈએ.
હા. તો એ જ હું કહું છું કે આપણા વુદ્ધિ માટે અને વિકાસ માટે પણ ખોરાક ખુબ જ મદદરૂપ બને છે અને રોગ પ્રતિકારક શક્તિમાં પણ ઘટાડો કરે છે અને શારીરિક સ્વસ્થ રાખવા માટે શારીરિક પોષણ તત્વોને લેવ એ ખુબ જ જરૂરિયાત બની ગઈ છે અને જેમ તમે આ ગાડી કીધા કે ઘઉં ચોખા જેમ કે બટાકા થઈ ગયા એ આપણા રોજિંદા જીવન માટે તો ખુબ જ જરૂરિયાત બની ગયું છે અને શરીરને ગરમી ગરમી અને શક્તિ આપે છે, તે દાલ, દૂધ, ઈંડા એ બધું તો લેવું જ જોઈએ અને હાડકા અને હાડકા અને દાંત પણ મજબૂત મ મજબૂત બને છે જેના માટે શરીરનું સંતુલન જાળવી રાખે છે અને હું એજ કહું છું કે આપણને સંતુલિત આહાર લેવું એ ખુબ જ જરૂરિયાત બને છે, જેમકે એ આહાર જેમાં બધા પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય અને તેને સંતુલિત આહાર કહેવામાં આવે છે. જેમ કે ફલો થઈ ગયા, લીલા શાકભાજી થઈ ગયા, દૂધ, દહીં અને દાળ અને કઠોળ, અનાજ એવી બધી નાની નાની પોષક તત્વોએ આપણને લેવા માટે ખૂબ જ જરૂરિયાત બની છે અને હું એ જ કહું છું કે, બાળકોને જો આના આ નહી થઈ શકે તો એને તો દૂધ આપવ તો ખુબ જ જરૂરિયાત કેમ કે એના માટે વિટામિન મળે છે એ લોકને એ લોકના બહાર ના આપવા માટે પોતાના ઘરમાં જ આપે ઘરના જ વસ્તુ આપે તો ખુબ જ સરસ બને. જાય છે અને ફળો ખાવાથી આપને ફાયદો તો થાય છે, જેમ કે આપણને વિટામિન મળે છે, પછી પાચન પણ સારું રહે છે, સારી તંદુરસ્ત રહે છે, અને હું એજ કહ છું કે શાકભાજી નું મહત્વ તો ખૂબ જ જરૂરિયાત બની ગયું છે, હવે તો હું અંતમાં એવું જ કહીશ કે મને તો આ ખોરાક વિશે ખૂબ જ સારી રીતે સમજૂતી પડી અને મને તમારી સાથે વાત કરવાથી ખૂબ જ સારી રીતે સમજ સમજ પડી અને તમારું પણ ખુબ ખુબ આભાર મારી સાથે વાત કરવા માટે.
ઓકે. થેન્ક યુ.
થેન્ક યુ.